હ.
મજામાં છું, મજામાં છું.
ઘરમે સારું છે?
હા, ઘરમાં સબ સારું છે. તમારે કેમ છે?
સારુ છે, સારુ છે. મજામાં, મજામાં.
હા.
હમ. હમ, આજ એક બાતથી પૂછવું છે. લગ્નની ધમાલ અને જલ સાની લાઈફ.
હા.
હં. ગુજરાતી લગન એક રંગીન ઉત્સવ છે.
હા રંગીન ઉત્સવ છેે.
જો તમે એક બાર ગુજરાતી બેટિંગ એટેન્ડ કરો છે.
હઅઅ.
તો તમે બીજી બડી શાદી ભૂલી જાઓ છે.
હા.
અમારા ત્યાં લગ્ન ખાલી બે લોકોનું મિલન પણ બે પરિવારનું મોટું જશન છે.
હા, લગ્નની શરત ગણેશ સ્થાપનાથી થાય.
હમ્મ. લગ્ન ની શરૂઆત ગણેશ હિસાબ પોનાની થાય
હા, પર પાછી આવે તેથી જાય વાર રજા અને ખાાનિયા ને હલદર લગવાના આવે.
હા.
બડા બહેનો અને કાકી, મામી ભેલા થાની પાટન જાય.
હા, પાટણના ગાયને સંગીત સંધ્યામાં તો આખી રાત ગરબા અને દાંડિયાને ધમાલ હોય.
હા.
હમ્મ.
ફેરતે જો મામાદિક કાકીની સબ હોય છે એના બે ગિફ્ટસ ભી દેવે છે.
હમ્મ. મામેંરુને જાન સટી ખાસ વેદી છે મામેંરુ. જયા કન્યાના મામા ડેર બડી ગિફ્ટ ને કપડા ને લાની હવે
હા પંછી જ્યારે જાન આવે. ત્યારે વાર રાજ જં ઘોડે સવાર થાય ને આવે અને બધા બેન્ડબાજા સાથે નાચે.
હા જરું શ શુમ, વરરાજા નું સ્વાગત કરે. તૈયારી ને એમું નાક ખીચેના, આ એક ફની રિચુઅલ છે.
જ્યાં સાસુમાં વાર રાજા ને રિમાઈન્ડ કરાવે છે કે તમને અમારી દીકરીને, લેવા આવ્યો છો. તો થોડું નમીની રહીજો.
હા હ એક ફન્ની રિચુઅલ છે. રિઝમલ હા. ના ખીંચા ભી જો રસમના.
હમ.
ફેમિલી રિચ્યુઅલ છે જ્યાં સાસુ માં વરરા ને રિમાઈન્ડ કરાવે છે કે મેં, તમને મારી દિગરીને લેવા આવ્યું છું. હમ જેમન હમ. હ જામનવાર. જામનવાર. જામનવાર વેડિંગ ફૂડમાં, તમે ડંગ થઈ જશો.
હ બસુંંધી, શ્રીખંડ, ફ્રૂટ સલાદ અને ગરમ જલેબી મીઠાઈની તો, નાદિઓ વટેઈ હોય.
હ સાથે દાળ ભાતને શાક પુડીને ખમણ ઢોકલાને, ચીલી મુ કસન, ખાવજો જમણ વાર પૂરું થાય.
ગુજરાતનું કેટલી કલ્
હમ.
ગુજરાતમાં ચાય ખાલી, ડ્રિંક ન હતી. એ એક સોશિયલ ગ્લ્યુ છે.
નેમઠેટલો તડકો હોય. પણ અદરક વાળી ચાય વગર અમારો દિવસ ના ચાલે.
હા રસ્તા પર જાય કેટલી હોય તાઈ તમને તાઈ તમને જોઈ હશે છે કે લોકો ભીલા થાયને શેર માર્કેટ પલી તિક અને બિઝનેસની વાતો કરે
હા ચાઈ છુટા ઔર માશુગબન કોમ્બિનેશન અમારે ત્યા વર્લ્ડ ફેમસ છે
હા બસ જદ ફેમસ છે
હા પેર અતિથિ દેવો ભવેની ભાવના છે ગુજરાતના લોકોમાં તે મહેમાન ભગવાન સમાન છે
હા તમને કોઈના પણ ઘેરો જાય તમને થાલી હાતે પાછી નહી આવો
હમ ચાય પાણી ને થોડો નાસ્તો તો કરાવ જોશે પડશે
હા કરાવે છે હા અમે લોકો વેપારી ચ છીએ પણ દિલ ના બોહ મોટા મોટા છીએ
હા દિલ ના બડો મોટા સાબે બિઝનેસમેન વ્યાપારીઓ ના ગુજરાતી ન
હા દિલના બહત બડા હોય જ છે.
હ હમે યુપી સમારજ ગુજરાત એટલી જલસાની દુનિયા, અમે મહેનત કરીને કમાય છે. પણ એ પેશનને એન્જોય ગરબામાં પેન્ટ ટોપ છે હ.
હ નવરાત્ર્રીમાં ગરબા ઉત્તરાયણ મે પતંગ દિવાલી કા, પટાકા.
હા પટકડા છોડદ
હ અને વરસાદ મે, દલવડા આ બાજુ મળ એટલે ગુજરાતના, લોકો ખુશું.
હા દિવાળીમાં ફટાકડા અને વરસાદમાં દાલ વડા ખાને, આ વુ મેલે મે અને ગુજરાત ના લોકો ખુસે. જો તમે સાચી લાઈ જો ભી હોય. તો એક વાર ગુજરાત આવ્યો. તમે તમારા મોબાઈલમાં ફોટો જ ચ પડશી. પણ તમારા દિલમાં, યાદો ઢેર બડી જશે. ચલો તો હવે આ લંબી વાતાને બ્રેક આપીએ હવે તમે પણ કંઈ ખાવો પીઓ અને જલસો કરો અને આવજો
એ હોયે પીટિયા ઓર સારું છે
હા સારુ છે સારુ છે મજામાં મજામાં અમે માણક ચૌણની રાતને વાપર હતું બ હું છે
બતાવ
ફૂડ મેજીિશિયન હો છે અમદાબાદ માં એક જગ્યા છે જયા દિવસે જ્વેલરી માર્કેટ
હમ્મ
પણ રાતના દસ વજીયા પછી આ ફૂડ હેવન ભણ જાય છે એના માણક ચોક થવે તે નામ જાઓ તો ટેમ દંગ થઈ જશો
હા તય નહી ગ્વાલિયર ડોસા જાય ઘીર બધું મસકું હોય
હમ્મ
સેન્ડવિચ જ્યાં ચીઝનો ધીર હોય
હમ્મ
આ બધું ખાવા માટે લોકો રાતના દો વજીયા સુધી લાઈન મે ઉધર રહે છે
રાતને દો બજે વાગ્યા સુધી લાઈનમાં ઉભા રહેે છે હા નવરાત્રી નો ગરબાાને રમીને નવરાત્રીના ગરબા રમીને બડય તવા ભેળા જ થયા ગુજરાતમાં નાઈ એલા એટલે દારૂ દારૂ નહી એલ્કોહોલ નહી બિલકુલ પાનઢોસા સેન્ડવીચ અને જામુન સોટ ખાતે છે હમ્મ વેપાર બરતી વાળું ગુજરાત છે તો
હમ્મ ગુજરાતી ના લોકો ના લોહીમાં વેપાર છે
હા ગુજરાતી લોકો કે લોહીમાં વ્યાપારી છે
હમ્મ
હમણાં ત્યાં નાનો છોકરો પાન જાને છે કે કે પ્રોફિટ શું છે પન આ બઝનેસ મઇન્ડસેટ ફેસ્ટિવલ મે પન દેખાય
હમ્મ
ઉત્તરાયણ હોય ત્યારે બડા પતંગના ભાવ ચેક કરે. દિવાળી હોય ત્યારે માર્કેટ કેવું છે જોવે અમે લોકો હિસાબી કેલ્ક્યુલેટ થવે પણ કંજુસ નથી જયારે દલ જારે ધર્મ ર ધર્મરે ઉત્સવની વાતો આવે તૈયારી અમે ખુલ્લા હાથે ખર્ચ કર્યા છે હા એટલે ચાય ર બારમાં કુજ ચાય બ્રેક હેના ગુજરામ ગુજરા ગુજરાતીમાં જો તમે કોની પૂછો કે કામ કેવું ચાલે છે તો એ કશે બસ જે શું છેલેે અમારા ત્યાં કામની વીચમે ચઇબ્રેક મેન્ડેટરી છે
હમ
દસ મિનટની ચાયમાં આખી દુનિયાની પંચાયતર બિઝનેસ ડીલ થાય છે
હમ
એના અમે કેટલી કલચર કહીએ છે હમ ગુજરાતીને મેક હે નક ગુજરાતી એટલે ગુજરાતી એટલે ખાલી એક નકશો મેપ નથી પણ એક અનુભવ એક્સપેરિએન્સ છે
હમ
તમે અમદાવાદ ના પોલમાં જઓ કચ્છના રણમાં જઓ કે ગીર ના જંગલમાં જઓ તમને હર જગ્યા એ નું લાગશે.
હમ.
હમ, ખાવું પીવું ને મજા કરો, અમરે ત્યાં બધાને એક જે વાળ સિકંદવામાં આવે છે. ખાઉના પીનો. મજા કરવી.
હ.
લંબુ હ છેચું ને, આભારી તેમ સાચીમાં ગુજરાત આવો ના. તો બડું લયવું આવીજો.
હમ અવે જ છે.
હ અભય આપને મેં કઠિયાવાડી ખમીર અને દાયરોર બારમાં બતાવ છું.
હ બતાવ.
સૌરાષ્ટ્રની ધરતીના સન્ટ ઓર હીરો. મોખડા હોયાશે.
હમ.
જો તમે અહેમદાબાદથી થોડી વાગલ વધો. તો સૌરાષ્ટ્ર જરૂર. કે
હમ.
આ ધરતીને સુરવીરા અને સંતાારી ભૂમિ છે.
હમ.
હા કભી કદી આવો છો.
હા આવજો ફે ઠીક છે.
ઠીક છે ઠીક છે તમે શું છ
હ.
હા મજામાં મજામાં આવો જો.
ઠીક અજ
હવજ